હલો જય શ્રી કૃષ્ણ ભાઈ એકદમ મજામાં તમે કેમ છો?
આજકાલ તો હમણાં તો વેકેશન પડ્યું છે તો, મૂવી જોવાની એ બધી વાતચીત ચાલ્યા કરે કારણ કે હમણાં જો મતલબ આપડી એક્ઝામ ચાલતી હતી, તો તમને ખબર કે આપડે ખુબ જ વધારે એવું ધ્યાન આપતા તાને, આપણે મતલબ હમણાં જે ડિગ્રી કમ્પ્લીટ થઈ સે તો મતલબમાં તેની ખુશીમાં આપણે, એકાદ મૂવી મૂવી જોવા જઈએ અમે એવું પ્લાન બનાવી રહ્યા છે અમે બધા કારણ કે કેટલા વર્ષોથી આપણે, મુવી જોવા ગયા જ નથી અને ડિગ્રી કમ્પ્લીટ ત્યારે અમે એટલા બધા આપડે મહેસૂસ થઈ ગયલા હતા અંદર કે, વાંચવામાં કે આપણે કઈ મુવી પણ એટલી બધી જોઈ નથી તો મુવી જોવા જઈએ એવી વાતચીત ચાલ્યા કરી કારણ કે, આપણે લાસ્ટ ટાઈમ જયારે મુવી જોવા ગયેલા હતા, જ્યાંરે એવેન્જર્સ એન્ડ ગેમ પડેલી હતી, તો ત્યારે આપણે લાસ્ટ ટાઈમ ત્યારે ગેલા હતા અને હમણાં તો આપણે મુવી જોવા ગયા ને જેથી કરીને, થિયેટર માં મુવી જોવાની ખુબ જ વધારે મજા આવે છે તો ત્યાંનો એક્સપિરિયન્સ લેવા જઈએ, એ બધી વાતચીત ચાલ્યા કરે તો કઈ મુવી જોવા જઈએ.
હા એમ તો જોવા જઈએ તો તો ઘણી બધી મૂવી જોવા ગયો છું અને હાલમાં જોવા જઈએ તો મેં પધું ડોક્ટર ડુમ્સને આવી હતી તે પણ જોઈ હતી, અને ડુમન્સ પ્લેયરને આવી હતી તે પણ મૂવી જોવા તે એનીમી મુવી હતી અને મે હ ઘણી વાર એમ તો થિયેટરમાં ગયો છો, પરંતુ એ અનુ હતો હમણાં, કે અમે આખા થિયેટરમાં ખાલી દસ થી બાર જણા હતા અને આખો થિયેટર ખાલી હતો, તો અમે શું એકદમ મજા ગયા હતા અને એ લોકો અમને સામેથી પૂછવામાં આવ આવ્યા હતા કે આ ઇંગ્લિશ મુવી છે તો અમે ગુજરાતી મુવી કે હિન્દી મુવી નથી. તો તમને ખબર છે ને. ત્યારે અમને એવું થયું હતું કે એટલે મજા આવી ગઈ હતી કે એ લોકોને પણ શું એ લોકોને પણ આજકાલ લાગયો કે દસ જણા જોવા આવ્યા તે પણ ઇંગ્લિશ મુવી, એટલે અમે દસ જણાએ એ પણ ઇંગ્લિશ મુવી જોઈ અને મને તો એટલી બધી સમજ નહી પડતી હતી, મારે કે મેં એનિમી ઓછું જોઉં છું પરંતુ મારા જે ગર બંને ફ્રેન્ડ છે. એ એનિમીનો એકદમ ફેન હતો એકદમ એનિમી લવર હતો તો એમને એને જોવાની ખુબ જ ઈચ્છા હતી, તો એને જ મારી ટિકિટના પૈસા પણ આપ્યા હતા, અને તો ત્યાં જઈ ને એ લોકો જયારે હશે ત્યારે મેં પણ હસી પડતો કારણ કે આમ જોવા પહ હતી, અને મને આખી મુવી માં બહ કઈ સમજ નહી પડી. પણ જે એનિમેશન જોવા મળ્યું હતું એ ખુબ જ સરસ હતું એટલે મને ખુબ જ મજા આવી હતી, શું તમે કોઈ મુવી ગયા જોવા ગયા હતા ને તમારો બેસ્ટ એક્સપિરિયન્સ ક્યારે હતો આ થિયેટરમાં મુવી જોવાનો?
હા મારી પણ મેં ઘણી બધી એમ તો મુવી જોઈ છે. અને મારો પણ એક્સપિરયન્સ એકદમ સારો હતો, ત્યારે મતલબ એક મુવી મેં જોવા ગયેલો હતો, એક જેમકે અવનજરસ એન્ડ ગેમ એક મુવી હતી, તો તે મુવી મેં જોવા ગેલો હતો, તો ત્યારે શ મલબમાં મને તે મૂવી ખૂબ જ વધારે ગમી હતી અને ત્યારે તે મતલબ એવેન્જર્સની એક લાસ્ટ મુવી આવવાની હતી મતલબમા, તેમાં જે મતલબ આયરન મેન કરીને એક હીરો છે તો તે મતલબ તેમાં મરી જવાનો હતો અને જે થેનોસ નામનો વિલન હતો, તો તેને પણ મારી નાખો એ કારણ કે તે જે વિલન હતો તે, બધાને મતલબમાં મારી નાખવાનો હતો, પરંતુ તે આયરન મેન તે બધાને આખી દુનિયાને બચાવી લે છે, અને તેમને થેનોસને પણ મારી નાખે છે તો તે મુવી એટલી બધી મસ્ત હતી અને ખુબ જ વધારે મજા તે મુવી કેટલા વર્ષોથી એ મતલબ એ લોકો યુનિવર્સમાં બનાવ્યા કરે છે, અને પરંતુ તેનો લાસ્ટ એપિસોડ તે દિવસે આવેલો હતો અને તેમાં લાસમાં થેનોસને મારવાનો હતો. અને તેમાં મારી નાખેલો હતો, તે ખુબ જ વધારે મજા આવી અને જે મારી ફેવરેટ મુવી પણ બની ગઈ હતી, અને થેઠળમાં જોવાનો કંઈ વધારે જ સારો એક્સપિરિયન્સ હતો અને ખૂબ જ વધારે પબ્લિક પણ આવેલું હતું, અને ખૂબ જ વધારે બધા લોકો ચિરાતા પણ હતા, એથી કરીને મને બહુ જ મજા આવી અને એવેન્જર્સની બધી જ મૂવી મે જોવા જાઉં છું, પરંતુ મારો ફેવરેટ કેરેક્ટર એવેન્જર્સમાંથી સ્પાઈડરમેન છે કારણ કે સ્પાઈડરમેન હું નાલ્લો હતો ત્યારથી મને ખૂબ જ વધારે ગમે છે અને, જયારે મેં નાનો હતો ત્યારે સ્પાઈડરમેન મારો ફેવરેટ હીરો હતો, કારણ કે પહેલાથી જ જયારે મે નાનો હતો તો સ્પાઈડરમેન, ના મતલબ મુવીથી એકદમ રિલેટ કરતો હતો અને જયારે સ્પડરમેનને એક પેલો સ્પાઈડરા તેને કાપે છે, તો તેના માટેથી ઝાડ નીકળે છે તો તેવી વસ્તુ મેં પેલાથી માની લેતો હતો કે મતલબમાં જો આપણને કઈ કરોડીયો કડે અને પછી આપણા માથી પણ ઝાડ નીકળશે. એવું મેં પણ માની ગયો હતો અને, સ્પાઈડરમેનને મેં એકદમ રિયલમાં જ માનતો હતો, તો જેથી કરીને મે પણ સ્પાઈડર ક આપ એવું કરીને મેં પણ કેટલીક વાર એવું ટ્રાય કરેલું પરંતુ પછી મને બધાએ કહ્યું કે એ બધું જૂઠું હોય છે, અને આપણે એવું ટ્રાય ન કરવું જોઈએ, પરંતુ સ્પાઈડરમેન જે મૂવી બનાવામાં આવી છે તો જ હમણાં સુધીમાં જેટલી પણ મુવી એક પણ મુવી ખરાબ નથી, જોવા જઈએ તો બધી જ મુવી એકદમ સારામાં સારી છે અને બધા જ હીરો ખુબ જ સારી રીતના, તેમાં પાર્ટિસિપેટ પણ કર્યું છે એકદમ ખુબ જ સારી એક્ટિંગ પણ કરી છે અને, ખુબ જ સારી મુવી પણ બનાવામાં આવી છે, અને સ્પાઈડરમેનની મુવીમાં જો એટલું બધું બજેટ લગાવવામાં આવ્યું અને ખુબ જ એવા સારા પૈસા પણ કમાતી હોય કારણ કે, સ્પાઈડરમેન જે છે મતલબમાં એ કેરેક્ટર આખા વર્લ્ડ વાઈડમાં વધારે ફેમસ કેરેક્ટર છે, અને સ્પાઈડરમેનની મૂવી હંમેશા વધારેમાં વધારે જ કમાઈ કરી પણ આવે છે કારણ કે સ્પાઈડરમેન એક એવો કેરેક્ટર છે તેને નાનાથી નાના છોકરા પણ જાણતા જ હોય અને સ્પાઈડરમેન બધાનો ફેવરેટ હોય કારણ કે તે એ લોકો અલગ જ એવી એક વ્યક્તિ બનાવા છે જેનામાંથી ઝાડ નીકળે છે અને તે મતલબમાં કો કે કોઈ પણ જગ્યા ચડી શકે છે અને ગમેતે બિલ્ડંગ પર ચડી જાય છે એવું બધું બતાવવામાં આવે છે જેથી કરીને ખુબ જ વધારે એવ સારું પણ લાગે છે અને મને ખુબ જ વધારેવ સ્પડામેન કેરેક્ટર પણ ગમે છે.
હા તમારી વાત એકદમ સાચી છે અને મેં પણ હાલ માર શું છે કે જે કોલેજ વેકેશન પડ્યું છે ને તો તે જોઈ રહ્યો છે, અને તેમાં એવું શીખવાવામાં આવ્યું છે. કે આપડે આટલા વર્ષ ભણીએ છીએ અને એજ્યુકેશન પર સર આપડે ઘણા બધા વર્ષો ખર્ચી રાખીએ છે તો પણ આપડા પાસે જઈને પછી તો જોબ જ કરવાની છે પચાસથી સાઠ હજાર ની બોજ બો એક લખ સુધીની પરંતુ એમાં એવું બતાવવામાં આવ્યું છે કે આપડી જો ચોરી કરશું તો એમાં એ લોકો બેંક ઓફ સ્ટેનમાં ચોરી કરે છે, ત્યાંથી એ લોકો જે ચોરી કરે છે તેઓ જોઈને અમને એવું લાગે છે કે એ લોકો ખરેખર જે સારું કાર્ય કરે છે, પરંતુ ઘણી બધી મુશ્કેલીનો સામનો કરે છે અને એ કાનૂન પણ તોડે છે, એટલે આપડણે ક્રૂર કૃત્ય તો કરવા જોઈએ નહી, પરંતુ એ જે સીરીઝ બનાવવામાં આવી હતી તેમાંથી ઘણું બધું શીખવાનું મળ્યું હતું કે આપડે એકદમ પેલા કોઈ પણ આપડે યોગ્ય પગલાં લેવા પહેલા એને બધે જે પો પોસિબિલિટી હોય છે જે પ્રયાસો કરવા હોય છે, તેના તરફ વિચારી લેવું જોઈએ કારણકે એમાં જે પોસિબિલિટી હોય છે તે બધી વિચારી હોય છે કે પોલીસ દ્વારા જે ચોર પકડવા માટે એ લોકો આલા ઉપાય કરશે તો આપડે શું કરવું જોઈએ, કેવી રીતે અને કોઈ બીજો ઉપાય કરશે, તો તેના માટે આપડે શું કરવું જોઈએ એમ બધા વિચારી કરેલા હોય છે, એટલે જોવાની પણ ખુબજ મજા આવે છે ને આપણને પણ એવું લાગે છે કે એક ટાઈમ પર એવું થઈ જાય છે કે આપડે પણ પ્લાન કરીને ચોરી કરી, એમ એટલી ખુબ જ મજા આવી જાય છે મવી જોઈને શું કવું તમારે બીજું કોઈ આમ મુવી તો તમે જોતા જ હશો સિરીઝ પણ જોતા હશે પરંતુ નાના હતા ત્યારે તમારે કોઈ કાર્ટૂન પણ ફેવરિટ હશે ને તો એના વિશે તમે થોડું ઘણું જણાવી શકો છો?
હા ભાઈ, કાર્ટૂન તો મારું ખુબજ વધારે ફેવરેટ કાર્ટૂન હતું, જેમકે મેં ડોરેમોન અને બીજું જે છોટા પીમ છે, એ બધા કાર્ટૂન ખુબજ વધારે જોતો હતો અને મોટું પતલું પણ બો વધારે જોતો હતો, કારણ કે નાના હોય ત્યારે કાર્ટૂન જો ના જોયું હોય, તો શું જોયું હોય. કારણ કે નાના હોય ત્યારે બધાને જ કાર્ટૂન ખૂબ જ વધારે એવું ગમતું હોય અને તેમાંનો જ મેં પણ એક છું, જેમાં મને ખૂબજ વધારે એવા કાર્ટૂન ગમતા હતા અને મેં બધાજ કાર્ટૂન જોતો હતો અને સવારે જ્યારે મેં સ્કૂલે જતો હતો, ત્યારે પણ કાર્ટૂન જોઈને જ જતો હતો અને સ્કૂલેથી આવતો ઘરે તો ત્યારે પણ મે આવીને કાર્ટૂન જોવા જ બેસી જતો, કારણકે મને ખુબ વધારે એવા કાર્ટૂન ગમતા હતા અને કાર્ટૂન જોવાની ખુબ જ વધારે મજા આવે છે અને હમણાં પણ અમુક દિવસ કાર્ટૂન જોયા કરશું, કારણ કે કાર્ટૂન જોવાની કઈ ઉમરતી નથી એ તમને ખબર છે કાર કાર્ટૂન માં ખુબજ વધારે એવી મજા આવે છે અને જોયા જોવાની એમ અલગ જ મજા આવે છે અને બચપનના રિવોસો એકદમ યાદ આવી જતા હોય છે, જેથી કરીને મે કાર્ટૂન પણ જોઉન છું અને સાથે સાથે બધી સીરિયલો પણ મારી ખુબજ વધારે ફેવરેટ રહેલી છે, જેમ કે તેની એક સિરિલ તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા, સી આઈ ડી અને કેટલીક બધી બધી સિરિયલ હતી તો સિરિયલ મેં ખુબજ વધારે જોતો હતો અને તારક મહેતા ઉલ્ટા ચશ્માની સિરિયલ તો મેં હમણાં જોઉ છું અને જે જુના એપિસડ છે, તે જૂના એપિસોડ તો મે જ્યારે જમવાનું બેસુ તો ત્યારે પણ કેટલી વાર જોવા બેસી જાવ છું. કાર એપસ ખૂબ જ સારા એપિસડ બનાવામાં આવેલા હતા, અને તેવા એપિસોડ પાછા બની શકતા નથી એવું મને પણ લાગે છે, કારણ કે, ત્યારે જે એક્ટિંગ હતી, અને ત્યારે જે સ્ક્રિપ રાઈટિંગ હતી અને ખુબ જ વધારે એવી મજા આવતી હતી ત્યારેવી તે જોવાની, કારણ કે તેમાં ખૂબ જ વધારે અ ત્યારે એમ અલગ લાગતું હતું પરંતુ હમણાં થોડુંક બદલાઈ ગયું છું અને ખૂબ જ લાંબી સિરિયલ પણ થઈ ગઈ છે જેથી કરીને, હમણાં એટલી બધી મજા આવતી નથી પરંતુ, સિરિયલ ચાલ્યા કરે છે અને અમે ટી સિરિયલ હજુ પણ જોઈએ છેીએ અને સાડા સાથે અમે મૂવી પણ ખૂબ જ વધારે અમને બોલીવૂડની બધી જોઈ છે, અને બોલીવૂડની મૂવીમાં બધું ગમેટ પણ બધું બતાવવામાં આવે છે પરંતુ, આપણે તે બધી મૂવી ટાળવા જોઈએ જોવાની આપણે મોટિવેશન ટાઈપની મૂવી જોવા જોઈએ, અને મોટિવેશન ટાઈપની મૂવી આમિર ખાન ખૂબ જ સારી બનાવે છે જેમ, કે આમિર ખાનને જેટલી પણ મૂવી સારી સારી મુવી બના દ્વારા કારણ કે, એમણે જે મત થ્રી ઈડિયટ્સ બનાવી છે, પછી પી કે બનાવી છે સિક્રેટ સુપરસ્ટાર બનાવી છે ડંગલ બનાવી છે, તો આ બધી મુવી ખુબ જ એવી સરસ મવી બનાવી છે અને તેનાથી ખુબ જ વધારે એવું સારું શીખવાનું મળે છે, અને મોટિવેશન મળે છે અને, આપણને પણ એવું થાય છે કે આપણે પણ એવું કંઈ કરી શકીએ, એથી કરીને થ્રી ઇડિયટ્માં એમાં જે બતાવવામાં આવ્યું છે કે આપણે મતલબમાં, અ સારી રીતના રટ્ટા મારવાથી કંઈ થતું નથી પરંતુ આપણે અંદરથી એમાં સારી રીતના આપણને મન હશે તો આપણે એમાં ખુબ જારે આગળ વધી શકશું એવું બધું બતાવવામાં આવ્યું છે, એ ખુબ જ સરસ રીતના બતાવામાં આવ્યું છે જેથી, ખુબ જ વધારે જોવાની પણ મજા આવે છે, અને કોમેડી તરીકે થી બતાવામાં આવે છે જેથી આખી મુવી આપણને જોવામાં જરાક પણ કંટાળો આવતો નથી, જે થ્રી ઇડિયટ્ મવી પણ મને ખુબ જ વધારે ગમે મારી ફવરેટ મુવીની એક મુવી છે, અને થ ડયટ જેટલી વાર પણ આવે તેટલી વાર જો છું અને ખુબ જ વધારે એવી મજા પણ આવે છે મને જોવાની.
હા તમારી વાત સાચી છે અને બોલવુડ ની જો તમા વાત કરો તો મેં પણ ઘણી બધી મુવી જોઈ છે અને એન્ટરટેન માટે તો મેં પોલીસ વાળ ગુંડા ટુ, પછી આ જે અલ્વરજની મુવી છે પુષ્પા કબીર સિંગ આમ ઘણી બધી જે મુવી છે તે તો જોવ જ છું, કારણ કે ખુબ જ મજા આવે છે અને શીખવાનું તો એમાં એટલું બધું વડતું નથી, પરંતુ જોવાની ખુબ જ મજા આવે છે ખાસ કરીને જયારે એક્ઝામ હોય જ્યારે આપડ સ્ટ્રેસ હોય, ત્યારે એ બધી મુવી જોવી જોઈએ જેને કારણે આપણું મન ફ્રેશ રહ્યો અને આપણે જે વાત છીએ તે પણ યાદ રહી શકે એટલે મને તો ખુબ જ ગમ્યું અને હાલમાં તો શું છે કે આ આપણેે જ્યાં રહીએ છ છેએ ત્યાં અમારી બાજુ તો મોટાભાગના લોકોને એવી ટેવું પડી ગય છે કે ખાટા ખાતા જમતા જમતા એ લોકોને તો તારક માટે જોવાની તેવું પડી ગય છે, અને બાળકોમાં પણ હાલના બાળકો શું છે કે એ લોકોને જો જમવાનું મળ્યું હોય, પરંતુ જો હાથમાં ફોન નહીં હોય તો એ લોકો જમતા પણ નથી એટલે હમણાં તો જોવા જઈએ તો ફિલ્મ રીસ જોવાનું બધાને જ ગમે છે, અને સારી બાબત પણ ગણાય છે પરંતુ એ એનો વધારો નહી થવો જોઈએ, આપણેે જો ફ્રી ટાઈમ મળ ત્યારે એનો જે મવી છેને જો જોઈએ, આપણે ભણતર સાથે એને કમ્પેર કરવું જોઈએ નહી, ચાલો મળીએ આપે જયારે મળશું ત્યારે આ બીજી ફિલ્મ છે આપણે જે સ્પડરમેનમવાની છે, જે આપણે જોવા જવાના છે તેના વિશે આવીને જયારે મળશું ત્યારે વાત કરશું.
હા ભાઈ ચાલો મળીએ આપડે પછીથી વાત કરીશું આદીપમાં.